હલો
કેમ છો
બસ મજામાં તમે કેમ છો
હું પણ બસ મજામાં કેવું ચાલે છે વાતાવરણ
બસ છે વાતાવરણ તો વરસાદ આવવાનું અને થોડો થોડો વરસાદ પણ પડતો છે એવું બધું છે
બરાબર તો હું એક ટોપિક વિશે માહિતી મેળવવા માંગુ છું તો તમે જાણકારી આપશો થોડી
હા મિત્ર ચોક્કસ
તો આજે હું લોકલ માર્કેટમાં ખરીદી કરવા ગઈ હતો ત્યાં ખુબ જ ભીડ હતી વિવિધ પ્રકારની દુકાનો હતી અને લોકો પોતાની જરૂરિયાતની વસ્તુઓ ખરીદતા હતા ત એના પરથી મને યાદ આયુ કે ચાલને આજે મિત્ર સાથે વાત કરી લઉ લોકર માર્કેટ અને ખરીદી વિશે તો લોલ લોકલ માર્કેટનું વાતાવરન જ કંઈ અલગ છે આજે મે હું જોયું તો ભલે આજકાલ ઓનલાઈન શોપિંગ ખુબ લોકપ્રિય થઈ ગ્યું છે છતાં લોકલ માર્કેટનું મહત્વ હજુ પન એટલું જ છે જે પેહલા હતું ઘના લોકો આજે પન પોતાની જરૂરિયાતની વ વસ્તુઓની ખરીદવા બજારમાં જવાનું પસંદ કરે છે અને લોકલ માર્કેટ કોઈ પન શહેર કે ગામની આર્થિક પ્રવુત્તિનું મહત્વપૂર્ન કેન્દ્ર છે. અહીં લોકો લો રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે શાકભાજી છે, ફળો છે, કપડા ઘર વપરાશની વસ્તુઓ અને અન્ય સામાન ખરીદી શકે છે, લોકલ માર્કેટ માત્ર ખરીદીનું સ્થળ નથી, પરંતુ લોકોને લોકો વચ્ચેના સમ્ સામાજિક સંબંધો અને સ્થાનિક અર્થતંત્રને મજબૂત બનાવવાનું પન એક મહત્વપૂર્ન માધ્યમ છે, તો સુું મિત્ર તમે કોઈ લોકલ માર્કેટમાં ગયા છો? કોઈ વસ્તુની ખરીદી કરી છે?
હા, મિત્ર તમારી વાત સાચી છે, સ્થાનિક બજાર માત્ર ખરીદીનું સ્થળ નથી પરંતુ તે વિસ્તારની આર્થિક પ્રવુતિનુ કેન્દ્ર પણ છે, અહી નાના વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે સીધો સંપર્ક થાય છે, સ્થાનિક બજારમાં શાકભાજી, ફળો, કરિયાણું, કપડા, ઘર વકરીની વસ્તુઓ અને અન્ય ઘણી ચીજ વસ્તુઓની સરળતાથી મળી રહે છે જે રીતે તમે કહ્યું એ રીતે અને હા અમે પણ ઘણી બધી વસ્તુઓ ખરીદી છે કારણ કે ગામડામાંથી તો આપણે જે સ્થાનિક બજારો અમુક હોય એ જગ્યાએથી જ લેવાનું થતું હોય છે, તો સ્થાનિક બજારમાં ઘણી વાર તાજી અને સારી ગુણવતા ગુણવત્તાની વસ્તુઓ મળી રહે છે ખાસ કરીને શાક ભાજી અને ફળો સીધા ખેડૂતો પાસેથી આવતા હોવાથી વધુ તાજી હોય છે અને સ્થાનિક બજારોનો એક મોટો ફાયદો એ પણ છે કે ગ્રાહકો વસ્તુઓને જોઈને અને તપાસીને તપાસી શકે છે, આ થી ખરીદીમાં વિશ્વાસ વધે છે અને હા ઘણી વાર ભાવતાલ કરવાની પણ તક મળે છે, જેના કારણે ગ્રાહકોને યોગ્ય ભાવે વસ્તુઓ મળે છે, સ્થાનિક બજારમાં ખરીદી કરવાથી એ ના વેપારીઓને પ્રોત્સાહન મળે છે, તેમને આવક વધે છે અને સ્થાનિક અર્થતંત્ર મજબૂત કહે છે આવી રીતે ઘણી બધી ખરીદીઓ પણ સ્થા સરળ બની રહે છે. અને આપણને જે પણ વસ્તુ જોઈતી હોય એ પૂરતા પ્રમાણમાં મળી રહે છે અને સારી ગુણવત્તા વાળી પણ મળી રહે છે અને આપણે સારી રીતે એને ચકાસીને પણ લઈ શકીએ છીએ, આપણે જે રીતે ઉપયોગ હોય એવી રીતે એ વસ્તુઓની ખરીદી પણ કરી શકી એ છે, તો શું તમારા બાજુ પણ એવું ખરીદીનું એવા સ્થાનિક બજારો છે?
હાં અમારા બાજુ પણ એવા ઘના બધા સ્થાનિક બજારો છે, જ્યાં અમે ઘર વપરાશી કે જીવન જરૂરિયાત વસ્તુઓ લાવવા જઈએ છી અને મને તો લોકલ માર્કેટની સૌથી સારી વાત એ લાગે છે કિ આપને વસ્ વસ્તુને જાતે જોઈ અને ચકાસી શકીએ છીએ. જ્યારે આપને બજારમાં જઈએ છીએ, ત્યારે વસ્તુની ગુણવત્તા, રંગ, કદ અને સ્થિતિ પોતાની આંખે જોઈ શકીએ છીએ. એ વસ્તુ કેવી છે અને કેટલા સમય સુધી ટકી રહેશે એવુઈ આપણને થોડુંક અંદાજીત આવે છે આ કારણે ખરીદી કરતી વખતે વધુ સંતોષ મળે છે અને ખો ટી વસ્તુ મળવાની શક્યતા પન ખૂબ ઓછી હોય છે અને ઘણી વખત ભાવતાલ પન કરી શકાય છે, આ લોકલ માર્કેટનો એક મોટો ફાયદો એ પન છે કે ઘણી દુકાનોમાં ગ્રાહકો ભાવતાલ કરી શકે છે, જેના કારને ક્યારેક ઓછી કિંમતમાં સારી વસ્તુ પન મળી જાય છે, આ અનુભવ ઓનલાઈન ખરીદીમાં સામાન્ય રીતે મળતો નથી, સ્થાનિક વે પારીઓ માટે પન લોકલ માર્કેટ ખુબ મહત્વનું છે, જયારે આપને શાનિક બજારમાંથી ખરીદી કરીએ છીએ ત્યારે સ્થાનિક વેપારીઓ નાના દુકાનદારો અને કામગીરીનો સીધો લાભ મળે છે, તેનાથી સ્થાનિક અર્થતંત્ર મજબૂત બને છે અને રોજગારીની તકો પન ખુબ વધારે બને છે વધે છે અને બીજું જોઈએ તો આપણે જોઈએ તો વર્ષમાં કેટલા બધા તહેવારો આવે છે અને તહેવારોનો સમય તો બજારમાં ખાસ રોનક એટલે કિ માહોલ મચાવી દે છે, એમાં દિવાળી છે, ઉત્તરાયન છે, નવરાત્રી છે અને અન્ય તહેવારો દરમિયાન બજારોમાં વિશેષ સજાવટ કરવામાં આવે છે, લોકોને ખુબ વધુ વધુ ડિસ્કાઉન્ટ હોય છે, લોકો નવા કપડા, ભેટ વસ્તુઓ અને મીઠાઈઓ એવી વસ્તુઓ ખરીદવા આવે છે. અને ઓછી કિંમતે વધુ વસ્તુઓ ખરીદી લે છે, આ સમય દરમિયાન બજારમાં ઉત્સાહ અને આનંદ ન વાતાવરણ જોવા મળે છે, તો શું તમે કોઈ તહેવાર તમે ડિસ્કાઉન્ટમાં કોઈ ખરીદી. ખરીદી કરી છે.
હા મિત્ર તમારી વાત સાચી છે, મેં પણ ઘણી બધી તહેવારો પર અમુક જગ્યાએથી જે વસ્તુઓ કપડાઓ વગેરે લેવા જતા હોય છે, તો જે સમયે આ દિવાળી અને ઉત્તરાયણ જેવી ઘણી બધી એવી હોળી જેવા તહેવારો પર એ બજારોમાં ડિસ્કાઉન્ટ જેવા મળે છે, અને સારા સારા ભાવે આપણને સારી ગુણવત્તા વાળી અને આપણને ગમતી એવી વસ્તુઓ. પણ આપણને સારા પરંતુ સ્થાનિક બજારોમાં કેટલીક સમસ્યાઓ પણ જોવા મળે છે, ઘણી વાર ભીડ પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક ના કારણે લોકોની મુશ્કેલી પડે છે, કેટલીક જગ્યાએ સ્વચ્છતાનો અભાવ પણ જોવા મળે છે, તેથી સ્ચછ અને વ્યવસ્થિત રાખવાની જવાબદારીમી છે, તો આજકાલ ઓનલાઈન ખરીદી ચલણ વધ્યું છે, ઘણા લોકો ઘર બેઠા વસ્તુઓ મંગાવે છે, તેમ છતાં સ્થાનિક બજારનું મહત્વ આજે પણ કારણ કે અહી ગ્રાહકોને વધુ સેવા અને તરત વસ્તુ મેળવવાની સુવિધા મળે છે, કેમ કે તમે કીધું એ રીતે કે તહેવારોના સમયમાં સ્થાનિક બજારોમાં ખાસ જોવા મળે છે, લોકો વિવિધ વસ્તુઓની ખરીદી કરવા માટે મોટી સંખ્યામાં આવે છે, અને જે આ તહેવારોના સમયમાં જે બજારની સ્થિતિ જોવાની હોય એ ખુબ જ મજા પડી જાય છે, કેમ કે ઘણા બધા લોકો એવા જે હોય છે, જે બજાર એવા બજારના તહેવાર. બધા ભેગા થતા હોય છે, અને એક અલગ જ માહોલ હોય છે, આ સમયે વેપારીઓનું પણ સારી રીતે આવક થાય છે, અને સમગ્ર બજારમાં ઉત્સાહ ન વાતાવરણ સર્જાય છે, મારા મત મુજબ સ્થાનિક બજાર આપણા સમાજ અને અર્થતંત્ર માટે ખૂબ જ મહત્વનું છે, હું પણ સહમત છું, કે સ્થાનિક બજારમાંથી ખરીદી કરવાથી માત્ર આપણી જરૂરિયાતો પૂરી થતી નથી પરંતુ સ્થાનિક વેપારીઓ અને અર્થતંત્રને પણ મદદ મળે છે. અને એવા ઘણા બધા આપણે જે ખરીદી કરીએ છે, તો ઘણી બધી એવી આપણે લાભદાયક ફાયદાઓ પણ થતા હોય છે, અને એનો ઘણો બધો ફાયદો પણ છે, તો શું તમારા બાજે પણ કઈક એવું ચાલે છે.
હા મિત્ર અમારા બાજુ તો એવું ચાલે છે, કે દર અઠવાડિયે એક હાટ ભરાતો હોય છે, જેમાં જીવન જરૂરિયાત ઘણી બધી વસ્તુઓ હોય છે, અને એમાં દર. અઠવાડે. શાકભાજી હોય કપડા હોય કે. ઘણી બધી વસ્તુઓ એવી જીવન જરૂરિયાત હોય છે, જેમાં ઘણા વસ્તુથી ભાવતાલ કરીને એ વસ્તુ ખરીદી લાવે અમે અને. આવા ગામોમાં ઘણા બધા હાટ અને મેળઓ તો ભરાય જ છે, જ્યાં લોકો વિવિધ વસ્તુઓ ખરીદે અને વેચે છે, આ બજાર માત્ર વેપાર જ નહીં પરંતુ લોકો વચ્ચે સામાજિક સંબંધો. મજબૂત બનાવવા માટે પણ મહત્વપૂર્ણ છે, જોકે કેટલીક વખત બજારમાં ખુબ ભીડ અને ટ્રાફિકની સમસ્યા પણ વધી જાય છે, ખાસ કરીને આવો માહોલ ત્યારે જ જોવા મળે જ્યારે તહેવાર. હોય હોય તો એવા દિવસોમાં ભીડ વધી જાય છે, પરંતુ યોગ્ય આયોજન અને વ્યવસ્થાથી આ સમસ્યાઓને નિયંત્રિત કરી શકાય છે, તો લોકલ માર્કેટ માત્ર ખરીદી ન સ્થળ નથી પરંતુ સ્થાનિક સંસ્કૃતિ વેપાર અને સામાજિક જીવનનું જીવંત. પ્રતિબિંબ છે, તો મિત્ર તમે આટલો દસ મિનિટ સમય એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું.
તમારો પણ આભાર.